હલો.
હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ કેમ છો? કેમ છો હા મજામાં મજામાં
મા તમે કેમ છો ઓર શું કરો છો? જમવાન બનાવી લીધું?
હા બનાવી લીધુ
હલો કીધું
હા હા હજી હજી તો વાર છે હજી તો વાર છે. હા હવે વે હા જમમ વાર છે એમ
અચ્છા અચ્છા એવું. તો હા તમે ગયા કાલે ફોન કર્યો તો તો તમે બનાવવાનું
હા અત્યાર તો સિલાઈ કરવા માટે હા આવે આવે છે. કાપી કાપી ને આવે છે.
અચ્છા અચ્છા ખબર નઈ નેટવર્ક ઈશ્યુ લાગે છે આમ તો.
હમ્મ. હલો. હલો.
હલો આવે છે અવાજ મારો?
હા આવેે છે કાપી જાય છે.
એવું તો કઈ નઈ હા શાક કઈક બનાવવાનું પૂછતા તને તો મેં ફોન બિઝી હતી એટલે મેં કીધું કે પછી વાત કરું તમારા જોડે.
હા.
હા તો શેનું શાક પૂછતા તા બનાવવાનું?
હા રીંગણ ના રીંગણ ના
અચ્છા રીંગણ નુ શાક હા તો હું કહું તમને હો રીંગણ નું શાક કેવી રીતે બનાવવાનું. આપડે સૌથી પહેલા ને નાના રીંગાણ ગ્રીન કલર ના આવે ને. લીલા રીંગળ
હા ની નીલા રિગળનુ હા મળે છે મળે છે.
સારું. તો એ રીંગણનું શાક લે બનાવવા માટે આપણે રીંગણને પેલા કાપી નાખવાના નાના ચાર ભાગ કરવાના એના હો પણ આખા ચાર ભાગ ની કરી દેવાના કટ લગાવવાનું એનું ચાર ભાગ નુ પછી એના માના લ લસણ ખાઓ તો લસણ ઉમેરી દો બઉ બધું અને લીલું મરચું લઈ લો પછી હળદર લઈ લો મીઠું લઈ લો. અને લાલ મરચું લઈ લો આમચૂર લઈ લો અને સૂકો ધનયો આવે ને પાવડર એ લઈ લો.
એ બધુંને મિક્સ કરીને અને એનીને સ્ટફિંગ કરીદો પછી બિલીગણમાં અને સ્ટફિંગ કર્યા પછી એની અંદર તમે અ થોડુંક લસન હોયન એને થોડું તેળમાં શું આપણે ફ્રાય કરી લેવાનું લીલું મરચું લસણ અને સિંગાસિંગ ના દાણા હોયને, એનો પાવડર બનાવીને, એ બધું મિક્સ કરીને એનો પેસ્ટ બનાવી લેવાનો, પછી એની ભી સ્ટફિંગ કરવાનું, હા. એ બધાને મિક્સ કરીને, એની સ્ટફિંગ બનાવી લેવાની, અને પછી આપડે બટાકા વધારે ખાતા હોય તો, નાખો નહીં ખાતા હોયતો, ખાલી રીંગણ રીંગણનું બનાવી લો, તમારે ત્યાં બટાકા ખાય છે.
બટાકા ખાય છે.
સારું તો, પછી બટાકા લઈલો, હા, બટાકા હા, બે બટાકા. બટાકા નાખીલો, અને રીંગણ નાખીલો. પછી એશું કેવાય, આપણેે તેનો વઘાર કરવા માટે. આપણે ડુંગળી લેવાની, બે કાંદા લેવાના, એને લેવાના, તો એનો એ થઈ જાય, કાંદા. બારીક, બારીક કાપી નાખવાની. પછી તેડમાં એ વઘાર માટે પેલા સૌથી પહેલા હિંગ નાખો. પછી કાંદા નાખો, પછી એ જયારે ગોલ્ડન બ્રાઉન થઈ. જાયના, એટલે પછી એમાં હળદર, મીઠું, મરચું નાખીને, લીલું મરચું. નાખો, લસન અદરકનો પેસ્ટ નાખો. પછી એને હોર થોડું પકાઈ લો, એને પાકી જાય. એના પછી એમાં તમે નાખો. અ આપડે શું કેવાય? એમ. આ રંગ ટામેટું થઈ ગયું, એની પ્યોરી નાખી લો, પછી એ નાખો. આખો એમને ભી સારી રીતે પકાયલો, એના પછી ઓલા ભરેલા રીંગણ છે. એ ભરેલા રીંગણ નાખો, એમાં અને બટાકા નાખો, અને એને ઢાંકીને. સ્ટીમમાં મૂકીદો, બહુ થોડુંક જ. પાણી નાખીને, ને એના શું કેવાય? પાકી જાય, એવું મતલબ કે રાખવાનું રાંધી લો, એને બરોબર રીતે. પછી એ રાંધી જાય તો, તમે થોડી અડધો કલાક પછી ચેક કરીદો. તીમ આ છે, રાખવાની હો એટલે બળીને. જાય, પછી અડધો કલાક પછી જોઈ લેવાનું. કે, ભાઈએ પાકી ગયા કે નહીં, પાકી ગયા અને એના પછી તમે રીંગણ પર થોડુંક ઉપર થી ગાર્નિશિંગ માટે લીલું ઓલું ધનિયુ આવેને, લીલું કોથમીર હા, એ. ઉપ ઉપર છે, હ. હાતો, ઉપરથી લીલું કોથમીનું ના, ગાર્નિશિંગ કરી લેવાનું. અને થોડું ક્રીમ જે નાખવાનું, ગાર્નિશિંગ માટે અને એક ચમચ ઘી નાખી લે, અને એનો ટેસ્ટ સરસ બને. પછી બહુ સરસ બને. અને સાથે તમે રાઈસ બનાવવા માટે, જીરા રાઈસ જો બનાવો તો એનામાં શું? કેવાય, રાઈસને આપણે પલાળી લેવાના બે કલાક સુધી, પછી પલાળીને. અને એમાં શું કેવાય? આપણેે નાખવાનું. તેલ લેવાનું થોડુંક એમાં જીરુંને ના બ્રાઉન કરી લેવાનું. પછી એ નાખવાનું, પછી જીરું નો નાખો, છોકો. આપણેે આ રાઈસમાં નાખવાનું, સાથે જીરા-રાઈસ તૈયાર થઈ જાય. અને સાથે તમે જો ભાખરીનો રોટલો ખાવતો, ઓર ભી મજા આવે. ભાખરીના રોટલા માટે, ભખરીનો લોટ લઈલો. એને ટાઈટ, ટાઈટ એકદમ, અ બાંધી લો. અને એના પછી એને તમે હાથથી બનાવી લો રોટલો.
ઉ તો બાજરી ના, બાજરી ના રોટલા. બાખરી ના, બાજરી ના હોય.
તોવા આવે
હા હા આઈ કાપી કાપી ને આઈ છે બાજરી ના રોટલા બનાવાનું બાજરીના
રોટલો બનાવવા માટે હાથથી તમે એને અ ગોળ ગોળ આપડે અ કરવાનું પછી સરસ બની જાય હો એ રોટલો બી અને પઘલી થી એને શેકવાનું બાજરીના રોટલા ને તો મસ્ત લાગે રંગ રીગણ નું શાક અને બાજરીનો રોટલો અને સાથે જીરા રાઈસ અને અત્ય્યારે તો ગરમી ચાલે ને તો તમે કેરીનો રસ બી સાથે બનાવ કેરી ના રસ માટે તો તમે કેરી લઈ લો અને એની પ્યોરી કાઢ નાખો અને તમે થોડું પતલું પતલું કરીને ઓ એવા ખાંડ ઉમેરી ને અને પતલું પતલું કરી લેવાનું આપડે ગ્રાાઈન્ડ મિક્સી માં કરીને ને એને મસ્ત બનાવી લેવાનું તો એ બી બહુ સરસ લાગે કેરી નો રસ અને જો આમ તો બાર તો નાખે બાર નાખે છે કલર ઓરેન્જ કલર ખાવા ફૂડ વાળું કલર આવે ને નાખે છે પણ હું તો છે ને મારા નાના છોક છોકરા ના તો એટલે હું એમાં નથી ઉમેરતી કારણ પછથી થોડું હાર્મફુલ હોય ને વધારે ખાઈએ તો તો તમે તમારી જોઈ લેવાનું કલર નાખો કે ના નાખો એ રીતે કારણ કે હું તો નેચરલ જ રાખું છું એના પછી આપણા છોકરાઓને હાર્મફુલ ના રહેે કેરી નો રસ ખાવામાં અને એમને તો બહુ ભાવે સાથે પુરી બનાવીને જો ખાવાનું ના ભાવે તો પછી કેરી ના રસ સાથે પુરી બનાવી દઉં કઈ ખાઈ લે રોટલી ખાઈ લે કરી ના રસ સાથે તેમને તો બહુ ભાવે એવું
છાશ ભી બનાવાલીની છાશ ભી સારી લાગે
હા છા હા છાસ વગર તો આપડું ખાવાનું અધુરું જમવાનું એ તો ભાવે જ ના મને આજે જોવ ને મેં છાાસ બનાવી ને તો એમાં શું કર્યું છાસમાં ના હલું આપડું આવે ને ફુદીનો તો એ ફોદીના ને મિક્સ કરીને ગ્રાઇન્ડ મિક્સીમાં ગ્રાાઈન્ડ કરીને અને એનો પાવડર એકદમ બનાવીને અને એ બી છાસ માં નાખે હિંગ નાખી પછી આપડું જીરું નાખી નાખ અને ઉપરથી આપણેે આ મસા મીઠું નાખ્યું અને એકદમ મસાલાદાર છાસ બનાય ફુદીના વાળી તો એકદમ
શેકવાનું યા એમ એમ ડાલવાનું
જો હું તો ને બે રીતે જીરા નાખું જીરું નાખું છું એક તો તવા પર શેકીને બ્રાઉન કરીને નાખી દો અને જો વધારે ટેસ્ટી બનાવુ તો હળ બહુ થોડુંક જ ને ઘી લેવાનું ઘીમાં હિંગ અને જીરું નાખવાનું અને એને ગરમ કરવાનું થોડુંક જો થોડુંક બ્રાઉન જેવું થાય ને પછી એને નાખવાનું છાસ માં અને ઉપરથી ફુદીના પાવડર નાખી લો અને કાળું આપડે આવે કાળું નમક મીઠું આવે એ નાખેલો તો એ બી બહુ સરસ લાગે અને તો છાસ નો ટેસ્ટ જ બદલાઈ જાય આપણું તો ઉપર થી બધ બરફ બરફ નાખી લેવાની હો કારણ કે ઠંડી એકદમ ચીલ્ડ હોય ને તો જ મજા આવે ખાવાની તો
હમ હમ
એના વગર ના મજા આવે પછી બહુ જ ટેસ્ટી અને સરસ લાગે
હમ તો રીંગણમાં ડુંગળી ગ્રાઇન્ડ કરીને નાખવાની યા કાપીને નાખવાની?
એકદમ હું તો જોઉ બારીક બારીક ના કાપી લઉં. તો તમારે ગ્રાઈન્ડ કરો હા હા ગ્રાાઈન્ડ કરી લો તો ગ્રાઈન્ડ બી ચાલે આમ પણ એને હલકું બ્રાઉન પણ કરી લેવાનું. ઓર તમારા છોકરા બહું હેરાન કરે લાગે તમને હે બહું શોર હમ મજા આવે છે લાગે આ લોકો ને સ્કૂલ ખુલ્યા નથી હજી
આજે ખુલ્યા છે સ્કૂલ તો. આજે ખુલ્યા છે. હા મારી છોકરી આ છે ને મારી છોકરી આય છે ને
અચ્છા
બાળકને આની છુટી ચાલે છે. આની રીશેષ હા આની રાજા ચાલે છે. તો આવે છે ને તો બધા મળીને બહું બહું બહું તોફાન કરે છે હા બહું તોફની છે.
ને જ્યાં બે થી ચાર છોકરાઓ ભેગા થાય ને ત્યાં તોફાન
હા, થાય, થાય. હમ.
એકતો તમારો અવાજ
હા કાપી જાય છે બાર બાર. આવાજ હા આ છે હમણા આવે છે. અવાજ આવે છે આપ
કાપી કાપીને આવે છે એ ઉપરથી કઈ નઈ. કામ કરો આપડે પછી વાત કરીએ હો સારું ઓકે જય શ્રી કૃષ્ણ બાય.
સારું જય શ્રી કૃષ્ણ બાય હમ.